હાલ નુ મગફળી વિશે માહિતી
મગફળી તો હું વાવતો નથી કારણ કે પેલા હું વાવતો હવે મે મગ ફળી વાવવાનું ભાગ કર્યું એટલે હું હાલ તને બીજા કામ માટે ફોન કર્યો હતો કે મારે છે ને ફરવા જવાનું પ્લાનિંગ છે હવે કારણ કે કે હવે ઘણા સમયથી ઘણો ટાઈમ થઈ ગયો આજે એક જ હું ફરવા ગયો હતો એટલે તમને ફરવા જવાનું પ્લાનિંગ કરવું હે આપણે એટલે એવા સ્થળો છે જે ગુજરાત માં એ જે ફરવા જઈ શકીએ આપણે કચ્છ છે પાટણ છે અમદાવાદ છે જે જુનાગઢ છે પછી ગિરનાર છે. પછી એવા અન્ય સ્થળો પણ છે જ્યાં તમે ફરવા જઈ શકો. એટલે અલગ અલગ ફરતા ફરતા મને યાદ આવી જાય. ઘણા સ્થળોમાં ફરવા જવાની ઈચ્છા મુ ધરાઉ આવું લાવ કીધું ધવલભાઈ સાથે વાતચીત કરે કદાક તમે પણ ફરવા આવવાની ઈચ્છા હોય તો મજા આવે. કારણ કે હું પણ હમણાં કચ્છમાં ફરવા ગયો હતો પછી અજી ફરવા ગયો તો પછી હું ઘણી જગ્યાએ સ્થળોએ ફરેલું છું. એટલે મને માહિતી છે કે જીવનમાં એક વાર ફરવા નીકળવું જે કારણ કે ફરવું એક જીવનની એક કળા હે જો વ્યક્તિ ફરવે ના તો તે ભવિષ્યમાં ખુબ જ નુકસાનકારક પ્રાપ્ત થતું હતું એટલે કે દરેક વ્યક્તિ પાસે પોતાની જે સ્કીલ હોવી જોઈએ જો વ્યક્તિ ફરશે તો તેની પાસે આવડત મળશે માની લો કે તમે કોઈ વ્યક્તિ છો તેને જો સ્કીલ હશે જો તેની પાસે તે આવડત હશે તો જ તે આગળ વધી શકે દરેક વ્યક્તિ કે જો આગળ વધવું હોય તો તેને પોતાના જીવનને ખાલી ભણતર યું જ્ઞાન નહીં પણે જે ફરવાથી પણ જ્ઞાન મળતું હોય છે જેમ તમે કોઈ પ્રદેશ માં જાઓ તો તમને તેની બોલી રહેણી કેરણી વગેરે શીખવા મળે જેમ કે તમે રાજસ્થાનમાં જેમ ગુજરાતી છો તો હવે ગુજરાતી વિશે તમે જાણો છો અને તમે કોઈ બીજા રાજ્ય જેમ કે મહારાષ્ટ્ર છે પછી જેમ તમે દિલ્હી પછી થી અલગ જે વિસ્તાર છે જે રાજસ્થાનમાં જાઓ તો તમે ત્યાંની ભાષાઓ પણ શીખવા મળતી હોય છે જેમ કે તમે કદાચ રાજસ્થાનમાં જાઓ તો રાજસ્થાનમાં હુંમાં જે સુનતાજી ગયો તો ત્યારે તે અલગ અલગ જે એક કચ્છી લોકો બોલતા હતા મારવળી બોલતા હતા રાજસ્થાની બોલતા હતા એ અલગ અલગ ભાષાઓ બોલતા હતા એટલે અમને કઈ ખબર નથી પડતી પણ મારો એક મિત્ર હતો તેને સારી રીતે ખબર પડતી હતી કારણ કે તે ખુબ ભણેલો છે એટલે એવી રીતે હું કેહેવા માંગુ કે જો આપણે લાઈફમાં આગળ જવું હોય તો ખ પુસ્તક વિજ્ઞાન જરૂરી નથી હોતું ઘણી બધી જે લોકો નથી મહેનત કરતા છતાં પણ આગળ નથી જઈ શકતા તો હું એવું ક્યાં માગુ કે ફરવું જવું જરૂર છે કારણ કે ફરવાથી જ તમને ઘણું બધું જ્ઞાન મળતું હોય છે જેમકે ત ફરવા જો એ તમને કેવા ન જ્ઞાન મળી શકે તમને ત્યાંના વાતાવરણ વિશે ખબર પડે કે ત્યાં કઈ રીતે લોકો રહે છે તેમની રહેણી કેણી કેવી છે તે કપડા કયા પહેરે છે જે ભોજન કરી રહે છે તે કેવા પ્રકારનું જે પૌષ્ટિક ભોજન છે કે નર્મલ કોજે છે એવી રીતે વાત કરવામાં આવે છે તમને એવું કહેવામાં કે ઘણા ભ વિસ્તારો છે હજં તમે ફરવા જઈ શકો છો હવે હું તમને એક વાત કહ કે એવા એવા વિસ્તારો છે જે ભારતમાં જી તમે ફરવા જઈ શકો તો તમે મને જણાવશો કે તમે ફરવા ક્યાં જવા માંગો છો
હા અમે તો છે જુના ગઢ જ બીજા તો છે જ બાપા મારું એવું કેવું છે કે જેથી કરીને અમે એવું સારું પફોર્મન્સ મેળવવા માટે અમે જુનાગઢ જઈએ એટલે અમે હું મારા પેલા પ્રવાસની વાત કરું કે જે એ પેલા અમે પ્રવાસ કર્યો તો ને એની હું વાત કરું કે જેમ કે અમારા સ્કૂલ માં પ્રવાસ થતો હતો કે એટલે બે થી અઠવાડિયા ની વાર હતી એટલે અંદર એવી ઉકરમાયાં આયા થયા હતા એટલા બધા ઉકરમાંયા આયા થયા હતા કે હું તને શું વાત કરું કે અમે એટલા બધા ઉકરમાયા થઈને પછી કે એ દાડો આઈ ગયો પ્રવાસ જવાનો પસ અમે જયા પ્રવાસ અને પછી એમે જેવું કર્યું ખબર એટલે પછી અમે જેવું કર્યું એટલે અમે ઠેલા બીજા પેક કર્યા હું એ થાળી લીધી પછી ગ્લાસ લીધો સમસી લીધી પછી એક લોકો ઘોડ લીધો કપડા લીધો હાબુ લીધા શેમ્પુ લીધી લેબુ લીધો નાસ્તો લીધોને આખી બેગ પેક કરી ને હશિ એટલે બેગ તો હેવી પેક કરીને હશે એટલે આમ થોડુંક હાથ જાય ને એટલે બેક તૂટી જાય બી પેક કરી નાખી પછી એની અંદર પસે એવું પરફોર્મન્સ જોવા મળ્યું કે હું તને શું વાત કરું કે એમાં એવું જોવા મળ્યું કે એટલે એની અંદર સારી એવી ગુણવત્તા પ્રાપ્ત થઈ ગઈ ગુણવત્તા પ્રાપ્ત કર્યા બાદ એની અંદર એવું ગુણવત્તા પ્રાપ્ત થઈ ગઈ કે જેથી કરીને અમે એ એ દિવસે પ્રવાસ નીકળી ગયા પ્રવાસ નીકળ્યા બાદ પછી અમને કેવ ઉપર જોવા મળ્યું ખબર છે તમ તમને તો નહી ખબર હોય પછી અમે રાજજી જા જયા પછી લક્ઝરી બેઠા અને પછી અમે નીકળી ગયા આઠ વાગે આઠ વાગે પરવાસ જવાની તો તૈયારી કરી નાખી એટલે વયથી અમે ગયા સીધા ડાયરેક્ટ દ્વારકા દ્વારકા ગયા દ્વારકા અમે વચે જતા હતા અને વચ્ચે મસ્ત હોટલ આઈ ત્યાં ત્યાં આમે હો રૂપિયા ભાગી નાખ્યા. એટલે અમે લઈને ગયા હતા વાપરવા માટે પાંચ હજાર રૂપિયા એટલે તે સો રૂપિયા ભાગી નાખ્યા રેડ બોલ પીધોને પછી ખારેજ લાઈન પછી આગળ બીજી હોટાલ આવી એ ઊભા રયા વળી એક બીજી પોણી કર્યો અને એની અંદર પછી નારિયેળ નું પોણી પીધું. અને વડીએ રેડ બોલ પીધો. અને એવી જ રીતે અમે એવી રીતે નાટક કરતા કરતા અમે ગયા ઠેઠ દ્વારકા દ્વારકા તો પહોંચી જયા પસે પડ્યા અમે ઊંધા થઈ એવા ઊધા થઈને પડ્યા એટલે એની અંદર એમાં થાક લાગ્યો હતો. થાક લાગ્યા બાદ પછી અમીને એવો પ પસ્તાવો થયો કે ના આ બધું ના પીધું હોત તો હાર હતું ના બધું ના કર્યું હોત તો હારું હતું એવું જ સારું એવું પરફોમન્સ મેળવું પડે.
વાત સાચી તમારી હ હા હું કરું તમને હવે એક વાત કહો કે તમે તમારા સ્કુ સ્કૂલ નો પહેલા પ્રવાસ ની વાત કરી એ ખુબ જ યાદગાર બની જતો હોય છે કારણ કે સ્કૂલનો પહેલો પ્રવાસ એક એટલે એક યાદગાર પ્રવાસ તરીકે કહેવામાં આવે કારણ કે સ્કૂલના એવા ઘણા બધા પ્રવાસો છે જેમ કે હું પણ સ્કૂલ માંથી મારો પહેલો પ્રવાસ હું જે પીલી ભણતો જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માંથી ભણતો ત્યાંથી મેં કરેલો છે જે ત્યાં હું ભણતો ત્યારે મા રે એવી વાત હતી કે જે અમારે પિકનિક હતું જે એટલે કે એક દિવસનો પ્રવાસ હોય છે. જે અ બે ત્રણ દિવસ નો પ્રવાસ નથી હોતો. એટલે એવો પ્રવાસ અમે કરેલો છે જેમાં એવું હોય કે એક દિવસનો પ્રવાસ કરવામાં આવે કે એક દિવસ કરવા જવાનું અને બીજા દિવસે પાછું કે રાતે ને રાતે પાછું આવી જવાનું જેમ કે તમે સવારે વહેલા ચાર વાગે નીકળી જવાનું. જે રાતે ટ્રાવેલ કરવાનું અને સવારે જે આપણે જે રાતે બાર વાગ્યા જેવું આવી જવાનું તેની પીકનિક કહેવામાં આવે કે એક દિવસ નો પ્રવાસ હવે એક દિવસનો અમે પ્રવાસ કરેલો છે એટલે એક દિવસના પ્રવાસમાં પણ અમને જે મારો એ પહેલો પ્રવાસ હતો. તો એ પ્રવાસમાં મને ખૂબ જ મજા આવી કારણ કે ફરવાની મજા આવે કારણ કે પેલો પ્રવાસ હતો એટલે આપણે એક અલગ જ એક્સાઇમેન્ટ હોય અને તે યાદગાર બની જતો હોય છે. મારી પાસે પણ હજી તેના ફોટા છે તે પેલા પ્રવાસના તેમાં ઘણી બધી જે મને શીખવા મળ્યું કે કઈ રીતે લોકો પ્રવાસ કરતા હોય છે કઈ રીતે જે દુનિયાને જાણે છે અમુક એડવેન્ચર કઈ રીતે કરવાના હોય છે જેમ કે તમને હું માહિતી આલુ કે હું જયારે પ્રવાસ ગયો તો માર પેલો પ્રવાસ સ્કૂલ માંથી જેમાં અમારી સ્કૂલ બસ માં જ ગયા હતા કઈક ઘણા લોકો ના હતા ખાલી સાહીઠ લોકોનો પ્રવાસ થયો તો. છો છોકરા અને છોકરી એક જ બસમાં હતા કારણ કે જે અમારી બસ સાઈઠ વિદ્યાર્થી ઘણી હતી એટલે હવે એમાં કેવું હોય કે અમે પહેલાં તો જે અમદાવાદ સિટીમાં ગયા હતા ફરવા જે અમદાવાદ જે સાયન્સ સિટી આવેલી ત્યાં ફરવા ગયેલા. એક અલ અલગ અલગ એડવેન્ચર થયેલા હું પ્યાલા ત્યાં શરૂઆતમાં ગયો ત્યારે હું જિંદગીમાં પહેલી વાર હું લીપમાં બેઠેલો જે લીપ હોય ને એક માળ થી બીજા માળે જે ટ્રાન્સફર થવા માટે સીડીઓ ની જગ્યાએ તો એવી લીફમાં હું બેઠેલો તો મને ખુબ જ અલગ જ ફીલ થતું હતું કારણ કે તે કાચ વાળી લીફ હતી એટલે અલગ કઈ રીતે લોકો ચડતા હશે ને કઈ રીતે લીફ કદાક બંધ થઈ જાય તો શું થાય એવા મારા મન માં સવાલ આવવા માંડ્યા હતા કે હ જે લમાં બેઠો હું તો ડરવા માંડ્યો હતો કે હવે શું થશે કદાચ જોલીપ બંધ થઈ જાય તો શ થાય એવી રીતે પણ એવું કશું હોતું નથી લીપ બંધ થઈ જાય તો ઘણા બધા કોન્ટેક થઈ શકે છે. તમે આરામથી બહાર નીકળી શકો. એવી રીતે અમે જયારે લીફ્ટ માંથી નીકળ્યા પછી અમે જે સાયન્સ સિટીમાં ઘણા એવા પ્રોજેક્ટ ય જે એડવેન્ચરો થતા હોય છે. તે તમને જોવા મળે ત્યારબાદ અમે જે ત્યાંથી બહાર આવ્યા ત્યાં બાર આવ્યા પછી અમે અગિયાર વાગ્યે સર નાસ્તો જે ખાખરા અને જે આપણે નથી જેમાં જેમ આચાર બનાવતા જે માધ પાપે એવી રીતે આચાર ને પાપડ અમને આપ્યા છે સરે જી આચાર્ય એવું લાગતું હત કે જાણે ના કોઈ સેલિબ્રિટી હાથનું જે એક અનુભવીને હાથનું બનાવેલું હોય. એટલું એક્સપેન્સિવ સુંદર આચાર લાગતું હતો. ખાવાની મજા આવે ને એને ખવડવાની પણ મજા આવે. એટલે જે આચાર અમે ખાધું પછી જમીન પછી અમે ઘણા એવા સ્થળો ફ્યા જે તમને મજા પણ આવે. અને આનંદ પણ લઈ શકો તો મને તમે જણાવશો કે તમે કયા સ્થળો બીજા ફરેલા છો?
હા અમે તો ફરેલા છીએ. જુનાગઢમાં ગિરનાર. ગિરનાર માં અમે ફરવા જયા ને એટલે અમને બિલકુલ મજા આવી જાયતી. મજા આઈ જી ત પછી મ વતી સડ્યા સીડી એ સડવાનું ચાલુ કર્યું પછી વદરા વેટાવાનું ચાલુ કર્યું. એટલે એવા વેટાણા એવા વેટાણા એવા વેટાણા કે હું તને શું વાત કરો. કે અમર મેિહુલભાઈ તમે અમે શું વાત કરો કે જેથી કે અમાને એવા વદ્ર વઠણા કે પછી અમે ક્સમાં પડે ક હો તોય પણ આમાં ઝુંટાઈ લઈન એવી રીતે બધું કરતા હતા. એટલે એવી રીતે કરતા હતા કે હું તમને એ રીતે વાત કરી શકું કે એની અંદર એટલું બધું સારું પર્ફોર્મન્સ જોવા નતું મળતું કે એની અંદર કે હું તને શું વાત કરું કે એવું એક ગુણવત્તા પ્રાપ્ત કરવામાં આવે છે કે એવી લાગણી પ્રાપ્ત કરવામાં આવે છે જેથી કરીને આપણે ફરવાની બિલકુલ ત્યાં મજા આવી જતી હોય છે. પછી ત્યા ગમે એમ ફરવું હોય તો એમ ફરી શકાય. પછી જેથી કરીને એની અંદર જેમ મોજ કરી હોય તો મોજ કરી શકાય. જેમ કે પ્રવાસ માં અંદર બિલકુલ મજા મજા આવતી હોય છે. એટલી મજા આવતી હોય છે કે હું તમને શું વાત કરું. એટલે એની અંદર બિલકુલ ફરવાની મજા આવે છે. કે આમાં એટલી બધી મજા આવતી હોય છે. કે હું તમને વાત કરી શકું કે કે હું એવો તમારે ભય બન છુ કે આપડે ભબંધ હંગ હંગા જો ફરવા જઈએે ને તો બિલકુલ મજા આવતી હોય છે. કે એમાં એવું હોય છે કે એમાં આપણે જો પેળા બધા ફરવીએ ને તો મજા આવે અને ફરવાની પણ મજા આવે અને સીડીએ સડવાની પણ મજા આવે. સીડી સડવાની પણ મજા આવે ને એવી રીતે અલગ અલગ રીતે મજા આવતું હોય છે. એવી જ રીતે હું તમને વાત કરી શકું કે એવી જ રીતે અલગ અલગ રીતે અત્ર ફોર્મન્સ સારું જોવા મળે. એવી રીતે જોવા મળ્યા બાદ પછી એની અંદર સારું ગુણવત્તા મળે ગુણવત્તા મળ્યા બાદ પછી એની છે. ઝ સારી લાગણી જોવા મળતી હોય છે કે હું તમને વાત કરી શકું કે એમાં એવી રીતે અલગ અલગ રીતે હું તમારે વાત કરવાનો છું કે જેથી કરીને તમે મને એ વાત તો કરી. કે એવી જ રીતે હું તમને વાત કરી શકું કે એવી ગુણવત્તા મળે ગુણવત્તા પ્રાપ્ત કર્યા બાદ આપને એવી સારી ગુણવત્તા મળે કે જેથી કરીને એક આપણેે એક ફરી શકાય ફરી શકાય એક આપણો પ્રવાસ કરી શકાય. પ્રવાસ કર્યા કર્યા બાદ એની અંદર સારી ગુણવત્તા પ્રાપ્ત થાય ગુણવત્તા પ્રાપ્ત તો થાય એટલે એની અંદર આપને જોવા ના મળે. જોણવા મળે એટલે આપણે ગમે એમ ફરીએ અને આપણે ગમે એમ રહેવું હોય તો રવાય ને જ્યાં ફરવું હોય ત્યાં ફરાય અને જેવી રીતે કામ કરુંને તો પણ કામ કરી શકાય એવી જ રીતે હું તને વાત કરી શકું કે એવી જ રીતે સારી ગુણવત્તા પ્રાપ્ત કરાય એવી ગુણવત્તા પ્રાપ્ત કરાય કે કે એમાં એવું જો અમા કે આપડે ફરતા હોઈ અને સારું એવું બ્રેકગ્રાઉન્ડ હોય અને સારા ફોટા પાડીએ અને સારું એવું કામ કરીએ અને સારી એવી હે શું કહો હા એટલે એમાં એવું હોય કે જેથી કરીને આપડે તે એ વાત તો બધી સાાચી જ હોય છે કે અમે તો કોઈ જૂઠું તો કેતા નથી. એટલે તમારી પણ વાત સાચી છે કે જેથી કરીને આપણે એવ લાગણી વાળું એવું દર્શન દર્શાવવું પડે કે એમાં આપણેે એક બે તઈણ ચારની